તો હલો.
અવાજ આવે છે મારું.
હા આવે છે. હલો. હેલો હા કેમ છો?
હું મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે સવારે ગ્રાઉન્ડ પર ઘણા લોકો એક્સરસાઇઝ કરતા હતા.
હમ્મ હા આજે ક લોકો ફિટનેસ વધુ જાગૃત થાય ગયા છે.
હમ્મ હ તો વાત સાચી છે, તને સ્પોર્ટ ગમે છે?
હા મને તો બો ગમે છે તને?
હા મને પણ બહુ ગમે છે ખાસ કરીને ક્રિકેટ બહુ પસંદ છે મને. ક્રિકેટ તો ઇન્ડિયામાં લગભગ. બધાને ગમે છે.
હા. મેચ જોય ત્યારે બધા ટીવી સમજ બેસી જાય.
હમ તમારો ફેવરેટ ક્રિકેટર કોણ છે?
મારું તો વિરાટ કોહલી છે અને તારું?
સેમ મારો બી વિરાટ કોહલી છે, વિરાટની બેટિંગ બહુ પાવરફુલ લાગે છે.
મને તો વિરાટ નો બેટિંગ અને ફિલ્ડિંગ અને શું બોલવું એનો એટેટ્યુડ બો ગમે છે.
હા તો વાત સાચી છે અને ધોની નું કામને નેચર બહુ સરસ છે, તને ક્રિકેટ રમું ગમે છે કે ફકતું જોય છે?
હમ્મ બને તને.
મને પણ બંને ગમે છે, તને બીજી કઈ સ્પોર્ટ ગમે છે?
બેડમિન્ટન અને ફૂટબોલ પણ ગમે છે મને તો.
અ મને બેડમિન્ટન રમવાનું બહુ અચ્છા લાગે છે અ તને કઈ સ્પોર્ટ સૌથી વધુ હેલ્ધી લાગે છે?
મને તો સ્વિમિંગ અને રનિંગ તને?
હ મને પણ સ્વિમિંગ અને રનિંગ અચછું લાગે છે, ફૂલ બોડી એક્સરસાઇઝ થઈ જાય છે? તને મોર્નિંગ વોકની આદત છે?
હા ક્યારે જાઉં છું તું?
હું રોજ સવારે વોક પર જાઉં છું.
વાહ કેટલા વાગે?
અ હું સવારે છ વાગે જાઉં છું અને તું?
એટલા જલ્દી ઊચું કે નાસ્તો લગતું.
ના પહેલા લગતું હતું પણ હવે આદત પડી ગયા છે પછી.
હમ્મ મોર્નિંગમાં પેદલ પણ સારું હોય છે.
હા આ સાચી વાત છે મોર્નિંગમાં વધારે સારું હોય છે ફ્રેશ હવા મળે છે.
ફિટનેસ માટે હેલ્ધી ફૂડ પણ જરૂરી જ છે ને.
હા આ તો વાત સાચું છે, તને જંક ફૂડ ગમે છે?
ભો ગમે છે પણ ઓછું ખાવાનું પ્રયત્ન ના કરું છું.
હા આ તો વાત સાચી છે ઓછું ખાવાનો પ્રયત્ન કરવામાં મુશ્કેલ હોય છે. પીઝા અને બર્ગર ટેસ્ટી હોય છે પણ રોજ ના ખાવા જોઈએ, ફ્રૂટ્સ અને વેજીિટેબલ પણ ખાવા જોઈએ પ્રોટીન પણ. ઇમ્પોર્ટેન્ટ છે. જીમ જવાનું ગમે છે તને. તમે જીમ જવાનું ગમે છે.
હા મને તો બોગ ગમે.
હમ્મ પણ હું પણ ઘરમાં થોડું એક્સરસાઇઝ કરું છું.
હમ્મ કઈ એક્સરસાઇઝ કરે. છે
હું પુશઅપ્પ સકીપિંગ અને સ્ટ્રેચિંગ કરું છું ઘરમાં.
વાહ સ્કીપિંગ સારી એક્સરસાઇઝ છે.
હા તને યોગા ગમે છે.
હા યોગા થી બોડી ફ્લેક્સિબલ બની જાય.
હમ્મ આ તો વાત સાચી છે અને યોગા થી માઈન્ડ પણ કામ રહે છે.
બિલકુલ.
ઈન્ડિયામાં બહુ ફેમ વિરાટ કોહલી ઈન્ડિયામાં બહુ ફેમસ છે.
હા વિરાટ કોહલી ફેમસ તો વર્લ્ડ વાઈડ છે.
હમ્મ અ તને મેડિટેશન કરવું ગમે છે.
તુ
થોડું સ્ટ્રેસ ઓછો કરવા માટે યુઝફુલ હોય છે મેડિટેશન.
હમ્મ હા સ્કૂલ માં સ્પોર્ટ્સ ડે યાદ છે.
હા બહું સારી રીતે મને યાદ છે તું પાર્ટિસિપેટ કરતો હતો. સ્કૂલમાં
નિંગ રેસમાં.
અમ્મ મેડલ મલ્યું હતું તને?
એક વાર સેકન્ડ પ્રાઇઝ મલ્યું હતું.
વાહ! બોવ સરસ છે સેકન્ડ પ્રાઈઝ મલ્યો તો તને. અ તું કઈ અ તું કઈ ગમે રમતો હતો?
હું ક્રિકેટ અને ખોખો.
હમ્મ, ખોખો પણ ફન ગેમ છે. સ્પોર્ટથી ટીમવર્ક પણ શીખાવા મલે છે અને ડી સિપ્લીન પણ.
રેગ્યુલર સ્પોર્ટસથી હેલ્થ સારી રહે છે.
હમ્મ, આ તો વાત સાચી છે અને બોડી એક્ટિવ રહે છે. તને લા ગે છે કે, મોબાઈલના કારણે અ બાલકો ઓછું રમતા થઈ ગયા છે.
હા, આ મોટી સમસ્યા છે.
હમ્મ, પેલા બાલકો ગ્રાઉન્ડમાં વધુ રમતા હતા. હા હવે મોસ્ટલી મોબાઈલ ગેમ્સ રમતા હોય છે. આઉટડોર ગેમ્સ પણ જરૂરી છે બાલકો માટે. અ આઉટકર અ આઉટડોર ગેમ્સ બોડીનું મુવમેન્ટ થાય છે. તે બોવ યુઝફુલ હોય છે, હેલ્ધી હોય છે બોડી માટે. તને સાયક્લિંગ ગમે છે કે?
તને સાયક્લિંગ ગમે છે?
હા, મને સાયક્લિંગ બોવ ગમે છે. સાયક્લિંગથી સ્ટેમિના વધી છે અને એન્વાયરમેન્ટ માટે પણ સારી હોય છે.
તને કઈ સ્પોર્ટસ ત જોવાની સૌથી વધુ મજા આવે?
મને સ્પોર્ટમાં ક્રિકેટ વર્લ્ડ કપ દેખવામાં બોવ મઝા આવે છે. મેચે એક્સાયટમે એક્સાાઈટિંગ હોવે, ત્યારે મઝા ડબલ થઈ જાય છે અને અ લાસ્ ટ ઓવરમાં ટેન્શન બોવ હોય છે. હમ્મ, ફેમિલી સાથે તો મેચ દેખવામાં મઝા અલગ હી હોજ આવે છે.
બિલકુલ. તને ફિટનેસ ઇન્ફ્લુએન્સરના વિડીયો જોવા ગમે છે?
હ અ મને ગમે છે ઇન્ફ્લુએન્સરના વિડીયો અ જોવામાં. ક્યારેક મોટિવેશન મલે છે વિડીયોથી. પન દરેક એડવાઈસ ફોલો ના કરવી જોઈએ.
હા, બોડી અ પ્રામને એક્સરસાઈઝ કરવી જોએ.
હા, તને ડાયટ ફોલો કરવા અમ્મ અ મુશ્કેલ લાગે છે?
હા, થોડું.
અં મને પણ મુશ્કીલ લાગે છે. સ્વીટ્સ અવોઈડ કરવા મુશ્કીલ હોવે છે.
સેમ, સેમ, પણ હેલ્ધી રાખવું હોય તો કંટ્રોલ જરૂરી છે.
હા, આ તો વાત સાચું છે. તને કઈ સ્પોર્ટ ફ્યુચરમાં શીખવું છે.
સ્વિમિંગ પ્રોપરલી શીખ વી અ છે.
અમ્મ, મને ટે એ ટેનિસ શીખવું છે. ટેનિસ પણ ઇન્ટરસ્ટિંગ ગેમ છે. ટેનિસ અ, તને ઓલમ્પિક્સ જોવું ગમે છે?
બોઉ.
અમ્મ, દુનિયાભરના એથ્લીટ્સને જોવાનું મજા આવે છે અને પોતાના દેશ માટે મેડલ જીતવા જોએ ત્યારે પ્રાઉડ ફીલિંગ થાય.
બિલકુલ.
તને લાગે છે કે તને લાગે છે કે ફિટનેસ ફક્તા યોગ લોકો માટે જરૂરી છે?
દરેક ઉંમરના લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે હા પ વોકિંગ તો બધા કરી શકે
હમ્મ આ તો વાત સાચી છે હેલ્ધી બોડી હોય તો માઈન્ડ પણ ફ્રેશ રહે અને કોફ કોન્ફિડન્સ પણ વધે તને જીમ વધુ ગેમ કે આઉટડોર સ્પોર્ટસ સારું લાગે છે?
હિસાબ થી આઉટડોર સ્પોર્ટસ તને?
મને પણ આઉં આઉટડોર સ્પોર્ટસ સારું લાગે છે નેચરમાં એક્સરસાઇઝ કરવાની મજા અલગ જ હોય છે
હા વાત તો એકદમ તને સાચું બોલ્યું
તેને ક્યારે ઇન્જરી થાય છે સ્પોર્ટ્સ રમતા?
હમ્મ હું તો સ્કૂલમાં હતા ના ત્યારે
હમ્મ હા ક્રિકેટ રમતા હતા માં લગતી હતી મને પણ એક વાર સાયક્લિંગ કરતા પડી ગયો હતો પછી કેટલાક દિવસ રેસ્ટ કર્યો પડ્યો મને
ઠીક છે હું બાદ મે બાત કરીશે
હમ્મ
ઠીક છે બાય
ઠીક છે